હલો
કેમ છમે
હા મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું
તમારો તમને મારો અવાજ ક્લિયર આવે છે
હા તો શવે
બેન હું તમારી જોડે આજે જે ખોરાક વિશે વાત કરવા માગુ છુ.
હા
તો તમારાથી વાત કરી શકું મે તમારી પાસે ટાઈમ છે
હા છે ને મારા પાસે
સારું ખોરાક ખોરાક એટલે શું છે ખબર ખોરાક છે ને આપણા જીવનને સ્વસ્થ રાખે છે ને ખોરાક આપણા જીવનનુ એક મહત્વનુ મહત્વનુ એકદમ મહત્વની વસ્તુ છે ને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે આપડણે સારો ખોરાક ખાવો જોઈએ ખોરાક થી આપણા જીવન આપણા શરીરને ઉર્જા મળે છે જે આપણા શરીરને ખૂબ જ જરૂરી છે આપણા જીવન જીવવા માટે સારા ખોરાક ખાવા જોઈએ ખોરાક માં બી ખોરાક એટલે હું ખોરાક એટલે ખાવાનું ખાવા પીવાની વસ્તુઓને ખોરાક કહેવામાં આવે છે અ ખોરાક આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે. જેથી આપણું શરીર આપણેે જે પ્રમાણનું સંતુલિત આહાર કે સંતુલિતું સારું ખોરાક ખાઈએ છીએ તેથી આપણા શરીર ને ઉર્જા મળે છે જે ઊર્જા કે પ્રોટીન આપણા શરીર ને મળે છે ને તેનાથી આપણું શરીર શરીર કાર્ય કરે છે એ ખોરાક વિના આપણું શરીર નબળું પડી જાય છે. આપડે એકાદ દિવસ જમવાનું ના ખાઈએ ને જો ખોરાક ને ના લઈએ ને તો આપણા શરીર થી કઈ કામ નહી થાય કેમ કે આપણા શરીરને ખોરાક મહત્વનું મહત્વનું એકદમ વસ્તુ છે. એ પ્રભુની સૌથી મોટી ને અમૂલ્ય ભેટ છે ખોરાક ને ખોરાક માં છે ને બધી વસ્તુઓ સમાવેશ થાય છે. આપણા ઉપર વાળા ઘણી મોટી દેન ખાવા પણ ઉપરવાળા એ ઈશ્વરે આપેલી છે જે આપણને શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે અ તમે કઈ ખોરાક વિશે જાણો છો બેન?
હા તમે ચોક્કસ કીધું અ ખોરાક છે ને આપણા જીવનની સૌથી જરૂરી જરૂરિયાત છે. અને ખોરાક આપણને જીવન માટે શક્તિ આપે છે. તમને તો ખબર જ હશે કે શરીર નો વિકાસ કરે છે તો મને આપણનેને તંદુરસ્ત રાખે છે. અને તેથી હંમેશા સ્વસ્થ તાજો અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ તેથી આપણો ખુબ જ શરીર સારું રહે છે. આપણેે દરરોજ સંતુલિત આહાર લેવો જોઈએ અને પછી જેમાં અનાજ દાળ દૂધ પછી લીલા શાકભાજી ફળો અને અ પછી પૂછતું પાણી પછી પાણી હમેશા થાય છે સમાવેશ થાય છે વધારે પછી તેલ વાળો નો ખાવો જોઈએ મસાલેદાર પણ વધારે ન ખાવો જોઈએ. અને જંક ફૂડ તો આપણને ખાવો જ ન જોઈએ કારણ કે તે શરીર માટે સારું નથી જેમ કે બ પછી બર્ગર છે પીઝા છે ને પછી ફિંગર્સ છે પછી વગેરે વગેરે માર્કેટમાં જુસ આવતા છે તે પણ ન પીવું જોઈએ. અને તે બધું ખવાવું જ ને જોઈએ કારણ કે તે પછી સ્વસ્થ માટે તે હાનિકારક છે અને જમતા પહેલા હાથ સરી રીતે છે ને સાબુથી ધોવો જોઈએ કારણ કે ખોરાક નો છે ને બગાડ ના કરવો જોઈએ. અને અત્ર એ પછી ભગવાન નું જ છે ને વરદાન છે તેથી ને જેટલી જરૂર હોય એટલો જ ખોરાક લેવો જોઈએ. અને અત્ર નો સામાન્ય પછી કરવો જોઈએ. તમને તો ખબર જ હશે કે ખોરાક છે ને આ આપણા શરીર ને ઊર્જા આપે છે. અને શરીરને અંગોના યોગ્ય રીતે કાર્ય કરવામાં છે ને મદદ આપે છે. અને પછી સંતુલિત છે ને આહાર ના છે ને અનાજ બધું જ વગેરે ખાવું જ જોઈએ આપણને જે પો તે ખાવાનું ખુબ જ સારું પણ લાગે છે અને પછી એ ખાવો જ જોઈએ સારો ખોરાક હંમેશા તાજો સ્વ અ સ્વચ્છ અને પછી પૌષ્ટિકો હોવા જોઈએ. વધારે તેલ મસાલા તો ન જ ખાવો જોઈએ પછી છે ને યોગ્ય યોગ્ય ખોરાક છે ને લેવાથી ને છે ને રોગ પ્રતિષ્ઠાન શક્તિ વધે છે. અને શરીર તંદુરુસ્ત રહે છે. અને પછી આહાર પછી છે ને ખોરાક એ જીવનનો છે ને અધાર છે તેથી આપ આપડે છે ને હંમેશા સ્વસ્થ તાજુ અને પૌષ્ટિક ખોરાક લેવો જ જોઈએ.
જયારે આપડે છે ને જીવનશૈલી આપણને છે ને સ્વચ્છ પછી ખુશ અને લાંબુ જ જીવન જીવવામાં મદદ કરે છે તમને તો ખબર હશે નાના બાળક થી આપણે જમવાનું વધારે ખાવાડું જોઈએ તેથી જ આપણે તે મોટા થવાથી શરીર સારો રહેે છે. અને બોડીમાં ખુબ જ તાકાત મળે છે જેથી છે ને આપણો શરીર સારો રહીને પછી પૌષ્ટિક ખાવા થી છે ને આપણો શરીરને રોગો ના થાય. ને બધા જ શરીરના અંગો તંદુરસ્ત રહે છે અને માઈન્ડ પણ આપણો ફ્રેશ રહે છે. જયારે આપણેે ખા ખાવાનું છે ને બે ટાઈમ ખાવું જ જોઈએ અને દિવસ છે ને આપડે રાજા મહારાજા જેવું જમવાનું અને પછી રાત્રે છે ને ગરીબ જેવા એટલે વધારે મસાલો વાળો નહી. અને વધારે જ ન જમવું જોઈએ. ઓછું જ જમવાનું હોય છે. અને ખોરાક છે ને, વલધારે મસાલા વાળો ને પછી જેમ કે ખીચડી ચાય. અને બધું જ રોટલી, શાક જેમ છે ને વધારે ખાવું જોઈએ. અને આપણા બોડી માટે તે ખુબ જ સારું રહે છે. જયારે પછી શાળાઓમાં પણ જે ખીચડી મળે છે તે, ખુબ જ સારું હોય છે. હોસ્પિટલ વાળા પણ ફ્રૂટ અને શાકભાજી. ને નોર્મલ ખીચડી આ બધું જ કહેવા માંગે છે. કેમ કે તેથી છે ને આપણે કિડની વગેરા તે હદયત છે ને ખરાબ ના થાય. તે છે ને આપણા તંદુરસ્ત રહે છે. અને જમવાનું છે ને, વધારે તો નહી પણ ઓછામાં ઓછું જ ખાવું જ જોઈએ. અને જેટલું આપડી ભૂખ હોય તેટલું જ ખાવું જોઈએ. અને ખોરાક ની છે ને અ ઈજ્જત કરવીું જોઈએ. તેને વેસ્ટ ના કરવું જોઈએ. કારણ કે ખોરાક ના સમયમાં બધાને મળતા નથી. જેમ કે ગરીબ ગામમાં જોય લો તે લોકોને ખોરાક બહુ ઓછામાં ઓછું મળતું છે. આપણને જે ખોરાક મળ્યું છેને તેની ઈજ્જત કરીને, અને ખુબ જ સારી રીતે ખાવું જોઈએ. તમે કઈ કેવા માંગો છો બેન?
હા! બેન તમે જે કીધું એકદમ તદ્દન સાચું કીધું. કે બરાબર ખોરાક છે ને, આપડા જીવનની પેલી જરૂરિયાત છે. આપણને એ આપણા પર ડિપેડ છે. ને કે આપણને કેવો ખોરાક ખાવો જોઈએ. સંતુલિત ખોરાક ખોવો જોઈએ. આપણને જંક ફ્રૂટ ખાવું જોઈએ. જંક ફૂડમાં છે ને આપણા શરીર ને સંતુલિત ખોરાક જો ખાય ને આપડણે એ આપણા શરીરને લાગે. એનાથી આપણા શરીરના અંગો શરીરના અંગો સારા રહે છે. ને આપણને જે સ્ફૂર્તિદાયક શરીરને તંદુરસ્તી આપે. કામ કરવામાં આપણને ઉર્જા આપે. આપણને તંદુરસ્તી આપે છે. અને જંક ફ્રૂડ. એક ખોરાક છે તો જંક ફ્રૂડ. તો જંક ફ્રૂડ છે ને? એ આજકાલ એનું પ્રમાણ વધારે વધી ગયું છે. જેનાથી આપણેે, આપણા છોકરાઓને આપણને ખુબ જ દૂર રાખ. હોું જોઈએ. કે કેમ કે શરીર ને તમે બળવાન બનાવો. જંક ફ્રૂટ ને દૂર ભગાડો. શરીર નું જો તમને બરાબર ને બરાબર પ્રમાણમાં સારું બનાવવું જોઈએ. તો તો આપણને જક પ્રૃતિ દૂર રહેવું જોઈએ. અમુક વખતે એક. બે મહિનામાં, અમુક વિતિ વર્ષોમાં. કે વધારે સમયગાળા માં, એકાદ વાર ખાધેલું હોય તે સારું છે. પણ રોજ રોજ ખાવું. જેમ કે રોજ રોજ પિઝઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક. ફેન્ચ ફ્રાઈઝ ને વફલ. એવા મસ્ત એવા મીઠી વસ્તુઓને, એવી વસ્તુઓ ખાવામાં છે ને આપણા શરીર ને. ખાવામાં ખુબજ સારા લાગે છે. એ જમીને આપડા જીભને ખુબ જ ચટકારો આપે છે. બટ એ આપણા શરીર માટે, જરાક પણ સારું નથી. એ આપણને શરીરને ઝીરો ઉર્જા કે ઝીરો પ્રોટીન વગેરે આપે છે. લોકો આજે જંક ફ્રૂટની તરફ એટલા આકર્ષિત છે કે, કેમ કે તેઓ. લોકો છે ને આજે, પબ્લિક છોકરાઓ. વધારે છે ને, છોકરાઓ નાના છોકરાઓને જંક ફ્રૂટમાં એ. તો એ લોકોને પેલું લાલચ છે કે. જંક ફૂડ હવે લોકો એટલો દોરતા છે. કેમ કે, કંપની વાળાઓ છે ને, જંક ફ્રૂટ ને આકર્ષિત બનાવવામાં ખુબ જ લાગી રહેલા છે. તેઓ જંક ફ્રૂટ ને દેખાવામાં- - આકર્ષિત લાગે છે કંપનીઓ તેને આકર્ષિત દબાવવા માટે- - ચતુરાઈપૂર્વક માર્કેટિંગ કરે છે. જેનાથી લોકોમાં તેની ખાવાની ઈચ્છા ખુબ જ ઉત્પન્ન થાય છે. જંક ફ્રૂટ સહે સહેલાઈ થી તૈયાર થઈ જાય છે. જંક ફ્રૂટ હોય છે. અને તેને દિવસો સુધી સ્ટોર કરી શકાય નથી તેથી તે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ- - હાનિકારક છે ને તે આપણા શરીર ને ખુબ જ હાનિકારક હોય છે. ને આપડે એમ કેવા જાય ને તો સારો કોઈ કીધેલું છે. કે ભૂખ લાગે ને તરત યાદ આવે- - સ્વાદિષ્ટ લાગે ને સૌને મન લલચાવે પેટ ભરાય- - પેટ ભરાય પણ તબિયત બગાડે- - જંક ફ્રૂટ છે આ ધીમે ધીમે સૌને જકડે- - આપણી જીવનશિલેમાં જીવન- - શૈલીમાં આજે જંક ફૂડ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પણ આપણેે જાગૃત થવું જોઈએ આપણા છોકરાઓને- - ને આપણને જાગૃત થવું જોઈએ કે રોજ ન આ જંક ફૂડ આપણા શરીર માટે સારું નથી. આપણને સંતુલિત આહાર લેવું જોઈએ ખોરાક કેટલે શું ખોરા કે- - એટલે ઈશ્વરની સૌથી મોટી- - સૌથી અનમોલ વસ્તી આ કુદરતે આપેલી છે. ઈશ્વરે કુદરત ને આપેલી છે કેટલા ઈશ્વરે- - ઈશ્વરે ક્યા કતે- - હેલો ઈશ્વરે આજે કેટલું આપણા શરીર માટે સારું આપેલું છે. તાજા તાજા ફ્રૂટો આપેલા છે કેવા કે જાત જાતના ફ્રૂટો- - જે આપણા શરીરને સ્વસ્થ બનાવે. જાત જાતના ફળો ફ્રૂટ ફળો ને શાકભાજીઓ આપેલી છે. ને જાત જાતના અનાજો કેવા જે આપણા શરીરને તંદુરસ્ત- - બનાવે પછી આ- - ગાય ભેંસ જેવી વસ્તુઓથી આપણને કેટલું સારું પ્રોટીન વાળું પનીર મળી રહે. દૂધ મળી રહે, છાસ મળે, દહી મળે- - શ્રીખંડ મળે, મલાઈ મળે એવી એવી અનમોલ વસ્તુ- - ઈશ્વરની અનમોલ વસ્તુઓને આપણે- - આ આપણા જીવનમાં લેવું જોઈએ. ના કે આ જંક ફ્રૂટ ખાઈને આપણને આપણા શરીરનું નુકસાન કરાવવું જોઈએ. આવી વસ્તુઓ મખન, પનીર ને આ પ્રોટીન વાળી વસ્તુઓ દૂધ. ને આપણા શાકભાજીઓ સારા સારા આવું ખાઈને આપણને આપણે શરીરને તંદુરસ્ત ને જટિલ બનાવવું જોઈએ. જેથી આપણું શરીર સો વર્ષ સુધી ચાલે. કે જ્યાં સ્વાવસ્થ જ્યાં સારો ખોરાક હોય તા આપણું જીવન સરળ ને શુદ્ધ બને છે. ને આપણી જીવનની એની તક વધારે મળે છે. એટલે જીવનને જીવનને વધારે જીવવા માટ ટે આપણે સારો ખોરાક લેવો જોઈએ. જે ખોરાક આપણા જે આપણા શરીરને ખુબ જ સારો એ આપણી મરજી છે. આપણેે તે ડિસાઈડ કરવું જોઈએ કે આપણે છોકરાઓને શું આપવું જોઈએ. કે આપણેે પોતે શું ખાવું જોઈએ. એક જંક ફ્રૂડ થી દૂર રહેવું જોઈએ. ને સારો અને સંતુલિત ને સારો સંતુલિત ને બરાબર સંતુલિત ખોરાક ખાઈને ને જેમ તમે કીધું ખીચડી ખીચડી લોકોને કે એટલે લોકોમાં એક અજીબ એ લોકોના ચહેરા પર અ પ હું કેહેવાય અનુભવ જોવા મળે છે. ખીચડી? ખીચડી અમુક ક લોકો તો વિચાર કરે કે ખીચડી બીમાર લોકોનું આહાર છે. ના ખીચડી જેવો સ્વાસ્થ્ય ખોરાક બીજું કોઈ નથી. જાત જાતની દાળોને એટલી મસ્ત દાળો આપડી જે જે દાડો આપણને પ્રોટીન આપે છે. એવી વસ્તુઓને દાળોને નાખીને શાકભાજીઓ લાખીને મસ્ત ખીચડી બનાવીને એને આપણે ખાવો. જેનાથી આપણે શરીરને ખુબ જ સારો પ્રોટીન ને આપડી શરીરને ખુબ જ સારી ઉર્જા મળે છે એ વસ્તુથી. એટલે ખોરાક જો છે ને એ સંતુલિત ખાવો જોઈએ એ આપણા ઉપર પેક છે કે આપણને કેવો ખોરાક ને કેવો સમાવેશ કરવો જોઈએ. બેન આ તો આપડે કેવા જાઈ તો ખોરાક વિશે ઘણું બધું છે. પણ જેટલું કીધું તો તમે સારું કીધું. મને તમારી જોડે વાત કરવામાં ખુબ જ આનંદ આવ્યો.
મને પણ ખુબ ખુબ આભાર તમારો.
તમારો બી આભાર.